હુ બોલું તોપીક ઉભા રો હા
શું?
મુશ્કેલીઓથી ભાગવુ કે સામનો કરવો?
મુશ્કેલીથી ભાગવું કે સામનો કરવો?
હમ.
તો મુશ્કેલી જયારે આવે છે, ત્યારે હું તો એમાં જ કહીશ કે પેલા પૂરેપૂરો સામલો કરાય અને પેલા તો મુશ્કેલી જોવાની કેટલા અંશે કેવી છે. આપણે એની સામનો કરવાની જરૂરિયાત પડે તો કરાય અને જરૂરિયાત ન હોય ને ખોટે ખો તમે પકડી લ્યો પછી મુશ્કેલી આવી જાય એ ધંધા ન કરાય એમ
હમ.
શું કેવું છે, તમારુંતો
એસ પણ મુશ્કેલી અમુક મુશ્કેલી એવી હોય જે બધા એટલે કે બધાને આન્સર આપવું જરૂરી નથી એમ એવું વહોય એવુ ની ક્રિષ્ણ ભગવાન રણ છોડીને જતા રહ્યા હતા એટલે એમે એ એવું કેવું જ કે કે બધા યુદ્ધ લડવા જરૂરી નથી એ બધી મુ કેલીઓનો સામનો કરવો પણ જરૂરી
બરાબર છે.
પણ એવું નય કે પછી મુશ્કેલીથી ભાગી ને પછી જતું રેવું દર વખત છોડી દેવું એવું ના હોય સામનો હોવું
હમ બરાબર છે. જરૂરિયાત પડે તો સામનો પણ કરવો પડે
હમ બોલો આમ તે જીવનમાં ખરેખર શું મહત્વનું રહે છે?
અંતિમ જીવનનું
અંતે જીવનમાં ખરેખર શું મહત્વનું રહે છે.
જીવનમાં તે ખરેખર તો તમે શું કમાણા એ જરૂરી છે, શું કમાણ એટલે પૈસા કમાવાની વાત નથી પણ તમે તમારું વ્યક્તિત્વ તમારું ચરિત્ર તમે કઈ રીતે કમાણા છો એ વધારે બધુ યાદ છે, કે એક ટાલની ચેમ્પિયન ટુકડીને જે ઓલા હસાવતા બધાને એની એમ કેવાય છે કે જે મરણની અ છેલ્લે યાત્રા નીકળે ને એની યાત્રામાં છેલ્લે એવું બધાએ નક્કી કર્યું હતું કે એ ગુજરીતી ત્યારે રોવાનું નથી. બધાએ હસતા હસતાને નમામી નનામી કાઢેલીઘી એટલે એ માણસ પણ હતા કે એટલું
કોણ એવું
ચાલી ચેમપિયન ચે ચેપિયન અટલે હા કોમેડિયન છે યસ મ્યુટ કઈ બોલે નહી પણ ખાલી એની એક્ટિંગથી જ કોમેડી કરતા એ વ્યક્તિ
હમ્મ
અટલે એ પ્રમાણે તમે તમારી જિંદગીમાં શું કમાના એ જરૂરી છે કે તમે આખી જિંદગી કઈ કોઈનું કરી નાખ્યું કે કોઈ ચોરી કરી કે કોકના વાળા કે બુચ મારી નાખ્યા અને ઈ કરતા તમે કઈક તમારું સારું વ્યક્તિત્વ બનાવો અને આ રીતે કંઈક માણસ કમાવે બરાબર છે.
હા એટલે એવું છે કે વર્ષો પછી એમ આપડે કેધું પૈસા તો ઠીક જ છે. પણ એવું નહી યાદ રાખે બધા કે કયો ફોન કયા કપડાં પેરતા હતા એવું જેવું પણ આપણું વ્યક્તિત્વ યાદ રાખે
હમ્મ
કે માણસ કેવો હતો આપણાંન કેવું આપડે કોઈની મુશ્કેલીમાં મદદ કરીએ કા પછી કોઈનું કામ આપડે નીકળીએ તો આપણને માણસ યાદ રાખે એવું હોય પછી આપડે તો કોઈની મદદ કરવામાં આગળ નહી કોઈ દિવસ તો કોઈ યાદ ન રાખે એવું તો એવું કે કે હારું જતો રિયો તે.
હમ્મ બરાબર
એશ પર આપણા કર્મા એવું કે ન તેવું.
તમે આવા કેવા કર્મ કરો છો કઈ રીતે કે તમે કઈ રીતે બધા સાથે વર્તન કરો છો એજ પ્રમાણે તમને મળવાનું છે.
હમ્મ જીવનમાં હંમેશા દાન કરવું જોઈએ હું એવું જ કઉ કે દાન કરે તો એમ આપણને કોઈ ના કોઈ દિવસ તો પાછું મળે જ આપને એટલે એવી આશાથી નઈ કરવું જોઈએ કે પાછું મળે પણ લોકો હારું કરવું જોઈએ.
એટલે એમ તમે ગમે સેવા કરો દાન કરો. પણ એની પાછળ કઈ સ્વાર્થ છુપાયેલો ન હોય એ તમે કરો ને ઈ
નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ એમ.
સ્વાર્થ ભાવે કર્યા યસ યસ એ તમે વિચારોને એથી વધારે રિઝલ્ટ તમને આપે શું.
ચલ બીજો અમારો ટોપિક છે સાચી સફળતા કોને કેવાય?
સાચી સફળતા કોણે કેવાય?
હમ્મ
આ ટોપિક આપડે આવી ગયેલો છે આવી ગયો છે આ ટોપિક આપડે.
આઈ ગયો તો?
હા એટલે મેં જ કંઇક અ કીધું છે સફળતા વિશે આ આ રીતનો હતો તો.
એ બીજો બોલું હું. પોતાની ઓળખ કેવી રીતે શોધવી?
પોતાની ઓળખ કેવી રીતે શોધવી?
હમ
તમને શું કેવા માંગો છો ટોપિક વિશે?
મતલબ કે અમુક લોકો નવા જોયા છે. પોતાનું એમ ઓરિજનલ ના હોય પણ બધાનું કોપી માર્યા ઇન્સ્ટાગ્રામમાં બાકી આ ઇન્ફ્લુઅન્સ હોય આ કપડા વાપરે કે પછી આ પ્રોડક્ટ યુઝ કરે પછી ગમે તેવી લાઈફ સાઈલ જેવી એ લોકો જોવે એવું જ વિચાર કે ના મારે બી આવું હોઉ છે. પણ એવું ના આવતું કે મારે શું રિયલમાં મારે શું જરૂર છે અને મારે શું બનવું જોઈએ? એ લોકો બધાની લાઈફ સ્ટાઈલ કોપી કરવાની માગે એમ પણ એવું ના હોવું જોઈએ. પોતાની અંદર આપણેે જોવું જોઈએ કે મને શેમાં ઇન્ટરેસ્ટ છે મને હું કરવું ગમે છે. પછી લાંબા ગાળ એવું થાય કે એક એવું જરૂરી ના કે બાકી મેં એની કોપી કરું છું તો એના દુઃખ મન નહીં મળે. કે એને જે દુઃખને એમ ક ફેસ કરતું હશે તે બી મ મળવાનું જ છે એ માટે હું રેડી ના બી હોય એવું.
ના બરાબર છે એટલે એ જ છે કે ભગવાને આપણને બધાને અલગ અલગ અલગ બનાવેલા. પોતામાં કઈક ને કઈક યુનિકનેસ હોય જ છે હવે ક્રિકેટની કરું તો બોલિંગમાં શ્રીલંકાના મલિંગા કરી પ્લેયર છે એ જે બોલિંગ સમય કરતા એને જેવું કોઈ મલિંગા બોલિંગ કરેવું કોઈ કરી જ ન શકે એવી વાત હતી ને એટલે સ્પીડમાં સ્પિનર તરીકે બધી ર પછી એની પછી અત્યારે બુમરાહ છે. તો બુમરાહ એ તારું કે એમ વિચાર્યું કે હું મલિંગા જેવી બોલિંગ કરીશ તો આજે એ બુમરાહ પોતે ની જાતે જે છે એ બની જ ન શકે.
એયું જ એમ લોકો નુ કોપી ના કરવું જોઈએ પોતાનું અંદર જોવું જોઈએ કે મને એમાં ઇન્ટરેસ્ટ છે.
પ્રેક્ટિસ કરો અને પોતાની રીતે કઈક નવું બનો એજ તે પોતાની ઓળખ છે.
એ જી પછી છે શું?
હા ત બોલો તું બોલો
દરેક બીજી તક મળવી જોઈએ દરેક ને બીજી તક મળવી જોઈએ.
હમ આમ મળવી જોઈએ બધા એવું કે છે કે મોકો આપવો જોઈએ ચાન્સ આપવો જોઈએ. અને બ ભૂલ એવી હોય કે પેલી વાતમાં તો પછી ચાન્સ ના આપું.
એ કઈ રીતે એને તક મળવાની વાત છે એ પ્રમાણે ડિપેન્ડ કરે છે કોઈ ભૂલ થયેલી છે.
હા હવે જાણી જોઈને ભૂલ કરે તેને ભૂલ ના કહેવાય એ જાણે જોઈ ના કરે તેને ભૂલ ના કહેવાય હ એવું છે. અંજાણમાં કરતી હોય તો પછી એમ માંથી શું કેવાય? અજાણી ભૂલ થાય ને તેને ભૂલ કેવાય જાણે જ કરી ને તેને ભૂલો જ કેવાય હવે હું કોઈ મોર્ડર કરી નાખું પછી કઈ ડોક્યુમેન્ટ બીજી તક આપો તેવું થોડી હોય એ તો જાણે જાને જ મર્ડર કર્યું હોય ને હવે કોઈ રેપ કઈ નાખવું તો એવું હોય બીજો ટક કોઈ ના આપે મને આટ તો બીજી નાની કઈ ચોરી કરી હોય તો હજુ મને બીજો ચાન્સ મળી જાય. અને આવી બધી વાત બાબત ના ના મળવી જોઈએ મળો જ ના દીધ લોકો
હા બરીબર છે પૃથ્વીરાજ ચૌહા નું આપડું પિક્ચર પણ છે ને એની ઉપર આવે છે કે મોહ જે સુલતાન હતો.
એટલે એવું કેવાય છે કે, એકવીસ વાર પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરવા આવે છે એકવીસ વાર હારી જાય છે. એકવીસ વાર પૃથ્વી જાતા કરી દે તે જવા દે અને ઓલા ભાઈ એમ કહી દે કે હું તમારી ગાય છું. હું તમારો પગ નું રચકણ છું એ રીતે મને જવા દયો. અને ઓલો પૃથ્વી એમ જા કરી દે પણ બાવીસ કોઈ વાર એવું થાય કે પૃથ્વીરાજ ચૌહા ની મંદિ બંદી બનાવી લે છે ને એ પછી ને એક વાર જાતા નથી. એટલે એમ તમારે કઈ ભૂલ થાય છે એટલે એ પ્રમાણેને ચાન્સ પછી ને પછી એને છે ને કામ પૂરું કરી નાખવાનું હોય એ રીતે.
એમ અમુક વસ્તુઓના સેકન્ડ ચાન્સ હોય જ ના.
હા. બરાબર છે તો કેવો તમે બીજો કમેન્ટ આપો.
હમ્મ
ઈર્ષા માણસ ના અંદર થી કેવી રીતે ખાઈ જાય છે.
કોણ.
ઈર્ષસા જલેસી.
ઓકે ઈર્ષસ માણસને ખાઈ જાય છે બરાબર છે મોસ્ટ ઓફ કોઈ ઈર્ષસા તો એવું કઈ નથી કે કઈ સ્ત્રીમાં એકમાં જોવા મળે પણ મેં વધારે એવું જોયું કે સ્ત્રીમાં મોસ્ટ અને વધારે પડતું જોવા મળે છે પુરુષોમાં હોય નો હોય એવું ના નો ડાઉટ. પણ મોસ્ટ ઓફ એમ એવું પંચાયતની રીતે એમ. મારી દ્રષ્ટિએ વાત કરું છું કે એ રીતે હોય શકે. કે ઈર્ષા કરે કે આ જો કેવી સડી છે કે આ આવા કપડાં પહેરે છે આ આવું આવું કરે છે. એટલે અંદર અંદર થોડાક ઈર્ષ્યા હોય એવું મેં સાંભળેલું રીતે.
હા સાંભળેલું બધી વાત સામેથી ભી ના કહેવાય.
તો તમારે શું કેવું છે.
એ તો જોબ એવું ના હોય કે કેટલી છોકરીઓ કે તમે કોછી ને સ્ત્રી હોય કેલી હિંસા કરે એવું ના હોય બોયસ કરતા હોય આપણે તો મને હું ખબર.
નાટલે મેં પેલા કીધું કે જસ્ટ ખાલી એમાં જ નહી પુરષો માં પણ હોય નો હોય એ વાત નથી.
એટલે અમુ બધાની સક્સેસફુલ થઈ હવે બે ફ્રેન્ડ હોય એ હથે બિઝનેસ ચાલુ કરે પેલા સક્સેસ થઈ બી જાય ને પેલા એટલા બધો એફર્ટ લગાવે તો બી સક્સેસ આવે થોડુંક તો થાય ને. કે જો એ સફળ થઈ ગયું એમ એવું તો થાય ના મના પણ બો જેલીસી ની હારી.
એ ખોટાના શરીર ને બગાડ કરે છે અને જેવું છે કે નુકસાનકારક છે પછી.
એટલે આપણે બીજા ને બીજા જેલેસ થવા કરતા પોતાના પર ધ્યાન આપવું જોઈએ કે મે નહી આ કરી શકો કે કરી શકતી મારા હું એફર્ટ બાકી રે છે હજુ.
ખબર છે પોતાની તરફ જવું બીજા તરફ જોવા કરતા એ. તમે જોઈ શકો કે શું નવું નવું લાવે છે ને તમે તમારા બિઝનેસ કેમાં ગ્રો કરવા માટે એ લઈ શકો છો. કવો સજેશન કે એક્ઝામ્પલ તરીકે ખોટું એક કરે છે પછીને તમે ઓ કેમ કોમ્પિટિશન બગાડવા માટે કઈક બીજું ન નુકસાન કરો એ બરાબર નથી.
હમ્મ એવું જ.
બીજું શું કેવા માંગો છો તમે.
પછી છે બદલાવ થી ડરવું કેમ નહી.
બદલાવ થી ડરવું શું કામ નહી કેવત છે પરિવર્તન સંસાર નો નિયમ છે. હવે એક સમયે આપડે એમ કહે કે કોમ્પ્યુટર નો રુપ કોમ્પ્યુટર કોઈ એક્સેપ્ટ જ નો કર્યું હોત તો આજે કદાચ એ આઈ સુધી આપડે પહોંચ્યા જ ન હોત અને એઆઈ સુધી ન પો ચયા હોત તો આપડો દેશ ઘણો બધો પાછળ હોત એમ. એટલે પરિવર્તનને સમય અનુસાર જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપડે એક્સેપ્ટ કરી લેવું જોઈએ બાકી તમે તમારા ઘણા બધા પાછળ રહી શકો છો.
હા એટલે ટેકનોલોજી જેમ જેમ નવી આવે એમ એમ આપડે શીખવું જ જોઈએ, શીખતા રહેવું જોઈએ.
હમ બધી આવી ટેકનોલોજીમાં તમારા વ્યવહારમાં છે કે કોઈ જિંદગીમાં છે કઈ ગામડે છે, શહેરમાં છે પરિવર્તન જે નાનો મોટો આવે ઈ તમને એવું લાગે કે આ સારો છે. ભલે અઘરો છે પણ ઈ સ્વીકારી લ્યો અને કરી શકાય.
હમ.
શું કેવું છે તમારુ?
બીજું તો મન નઈ ખબર
એટલે એમ જયારે નવું નવું ચેન્જીસ હોય તો આપન થોડુંક લાગે ઓકવર્ડ લાગે કે આ કેવું વીયર્ડ લાગે એમ પણ પછી એવું થાય કે એમ આદત થઈ જાય ધીમે ધીમે એટલે પેલા તો થોડુંક એમ કેવાય પગલું લેવું જ પડે કે ના મારે બદલાવવું પડશે પોતાના વ્યવહાર માં બી એવું હોય કે ના મારે આ વસ્તુ છોડવી પડશે બઉ એડિક્ટેડ થઈ ગઈ છું તો છોડી દેવું જોઈએ થોડું અગળ આયે પહેલા પહેલા દિવસ પછી થઈ જાય કે ના હવે ફોનનું આપણને કેવું હતું પેલા પેલા કે સ્માર્ટ ફોન આપણને આવડશે કે નહીં આવડે પણ હવે તો આપણને કેટલા ઈઝીલી આવડે છે.
ના બરાબર છે, હા બાર મિનિટ થઈ ગયી છે.